છે.
હલો.
હેલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
એમ કરો છો બસ એકદમ મજામાં તમે કેમ મજામાં.
હો મજામાં છીએ હાવે. કામ પતાઈ ને બેઠી તી વિચારતી તને ફોન લગાવ એમ. તો ત્યાં સુધી તારો આઈ ગયો.
હમ.
હમ.
એજ વરસાદ પાણી કેવા છે ત્યાં
એ નવરાત્રી આવે ને હવે.
હા નવરાત્રિ આવશે ને. હ એક મિનિટ હ ચાલુ રાખજે વિજયા માસીને ફોન આવતો વીજયા માસી ફોન લગાવ. હા હશે નવરાત્રી
હા એજ ને પછી ત ચોમાસું જાય એટલે ભાદરવો ભાદરવો પતે એટલે સીધે ભાદરમાં જ આપડ નવરાત્રી નું કામ. એટલે કર દઈએે ને ચાલુ ખરીદી કરવાનું. હા ચણીયા ચોરીને બધું હા અમે કરીએ ને. જઈએ જોવા બજારમાં બધું ગમે તો લઈએ બધું એ.
બરોબર તો તમને ડાન્સ કરવાનું શોખ તમને.
હા શોખ ને મને પેરવાનો શોખ મને. છોકરીઓ હોય ને છોકરીઓ માટે હા પહેરીએ ને.
હું તો ના પેરુ મારે કે શરીર વજન વાળ જાડી હો ને હ મને સારી ના લાગે એટલે હું ના પેર.
એવું ના હોય કે બધા પહેરતા હોય તો જાડા હોય પણ તોય.
હા એ જ એટલે મે ક ઈ દિવસ પહેરી નથી એમ શરમ આવે એકાધિકવાર પહેરીએ પણ એમ થાય. એમને કેવું જાડી લાગવું એટલે પછી ના પ્યારું એમ કરીને.
કઈ નથી તમે તો જાડા તમારેથી તો વધારે કેટલા બધા છે જાડા. એકદમ તોય પણ પહેરતા હોય તો બધા તો. બધા પહેરે મોટા ધર ઘરડા લોકો પણ પહેરે બધા. સોખ હોય એટલે પછી.
હા એ તો છે એમ છે ના એક તો રાખી એક છે મારી પાસે કોક સમય મન થાય તો પહેરું. પછી અંદરથી એમ થાય કેવી લાગતી હ ઈસ કેવી લાગતી હ ઈસ કઈ હ પાછું મૂકી દઉં. એટલા માટે હા.
પણ બધા પહેરે એટલે બધા પહેરી બધા હવે એમ થાય કે સોખ તો કરી લઈએ કે જાડ જે ના કઈ ગમે તે હોય તો જે શરીર આપ્યું એ છે હવે કઈક. ઉતરવાનું નથી કઈ હા.
તો ડ્રેસ પણ હું હવે નથી પહેતી હમણાં પહે માંડી ડ્રેસ. ડ્રેસ પણ હું હમને પહેરવા મડી.
એ તો હું એ પણ આવે પહેલા મન્ડે બાર મહિના હે પેરું જ
લીતિન ન કો ના હતો મેં કાપી નાખ્યા. હા અચ્છા તો હું જે મારે ચાર પાંચ ડ્રેસ છે એટલે કંઈક ફરવા જવુ ને એટલે પહેરું ઘરમાં નથી પહેરતી ફાવતા નથી મને ઘરમાં.
ના મજા આવે ડ્રેસ પહેરવા પહેલા હું પણ નથી પેરતી બધા કેતા ડ્રેસ પહેર્યો ને પહેરો. હા હું તો પહેલું જ. તો ડ્રેસ આવે તા અમારા બધ સોસાયટીમાં બધા ડ્રેસ જ પહેરે.
હા એ તો હવે નાનકડા મોટા બધા ડ્રેસ જ પહેરતા હોય હા એ વાત સાચી.
પહેરીને તો કે હો મોટા છે તો કઈ માસી માસી કઈને બોલે આપડી ઉંમર ના હોય વાડી પણ માસી કે એટલે પછી આવું થાય ચાલો એટલો જ કે મંડી કે હું પણ ડે શું મારા જે વડે છે ને તો મને માસી માસી કરે કે હું સાડી પેર તે એટલે પેલા પાછા હવે ડ્રેસ પહેરવા મંડી ગઈ હું શીખી ગઈ હવે હું હું હું તો એવું ના સમજે લોકો કોઈ હું હું
હા એ તો છે હું એ કટવાડા આવ ને એ ના પહેરું. મને ફૂલ ઘેરો ઘેરવાળો હોયને એ જ હા હા એ પહેરો કે ના નાઈટી ન જેમ દેખાય ને ગાઉન નો જેવો. એટલે પહેરું.
હા. સરસ લાગે બધ હમ હા તે પછી નવરાત્રીમાં એમની કા ઘાઘરા પે પહેરવાના ને તો પછી તમે એવું કહો ને નાઇટી જેવું લાગે પેલું. પહેરું એટલું એ એવું જ લાગે પણ છે ઘાઘરા પેર દેવા ના એ તો મસ્ત ઘેરવાળા હોય કેવા સુંદર સુંદર હોય બધા. તો જોઈએને તો જોતા જ રહી જઈએ બધા કારણકે બધા કેટલા તૈયાર થતા હોય આપડ એમ જોતા જ રહ્યા હોય.
હા આપણે હમ્મ. અમારે તેમ તે નવરાત્રીમાં પાર્લર માં તૈયાર થવા જાય અમુક જે છોકરીઓ છે ને એ તો.
હા તો. હા તૈયાર થઈને રમે ને તો સારું નહી તો બે થવો તો કોઈ કામ નું નહીં.
હા ના ના રમે એજ એટલા તૈયાર થાય બાપ આપણે એમ થાય કે કપડામાં જ જેટલો ખર્ચો કરે પછી ગુજરાત નીને ફેમસને નવરાત્રી.
હઉ બધા ભાડ લાવે બધા નવે નવ દિવસ બધી ચણા ચોરીઓ તો તમે જોવા ને તો બધા. ભાડા પરજાવ કોઈ ઓછી ખરીદી કરે ભાડામાં પેલું કરી દે તો ઘરે કેટલો સંગ્રહ કરવો હોય ચણીયા ચોળી નો. ડેલી તો આપણે દર વખતે પહેરી ની બે ત્રણ વર્ષ સુધી પહેરીએ પછી તો એ ના પહેરીએ ને આપડે.
હા એ તો છે જ તે હમ મારી નાની બેબી છે ને તે એ નાની બેબી એ પણ ના પેરે એને ના સા નથી ગમતું. ચણીયા ચોળી પહેરવા હાવ એને બધું જીન્સ ને ટોપ જ વધારે ગમે એને.
એવું હા આમ તો મજા આવે એ તો કઈ ચિંતા જ નહી નહી આમ સા મસ્ત રીતે રમવાનું આમ કોઈ
સંગમાં જાય ને તો એ જીન્સ, ટોપ પહેરવા કરે પણ અ ખબર નહ એ મારી બેન લગ્ન હતા ને ત્યારે એને કેવી રીતે એને કાગરો પસંદ કર્યો ઇન્ડ ઇન્ પેલો આવે ને ઇન્ડોનેશિયન
હા હા બરોબર
તો એને અમને અર્ચુત લાગ્યું પણ ના પણ સરસ લાગતો હતો, એને ઘાગરો એટ એલ્ ર હતોને બ્લક કલર નો હતો પૂરો હા સરસ દેખાતી.
લાગેને
સક એ ગમે એ પણ સારું જ લાગે તૈયાર થાય, ને એવું બધું પહેરે એટલે મસ્ત દેખાયનું આમા આ ક્રુપ જ બદલાઈ જાય. કેટલા બધા ગળામાં પહેરે બધું હાંતિ કેટલું વજન હોય. તો એ રમતા હોય. તો થાક ના લાગે લોકોને
હા હા એ વાત હા, એ વાત સાચી હા ન તમે શું પછી સવાદ ના તમેરલે આરતી બધું કરો કે રાતે જ એક ટાઈમ કરો આરતી
તમે ઘરે બ ના ગરબ ઘરે ગરબો રાખતા હશો ને તમે કે ના રાખો ગરબો નમ બધા નથી રાખતા અચ્છા
ના ખાલી આરતી ને બધું કરી દઈએ, બધુ એ કરી દઈએ બધું હો આરતી બધું એટ
કરી એ બધું સાંજે પેલા રાખતા ગરબું હવે, નથી રાખતા.
અચ્છા ના અમે અમે કરીએ રાખીએ ગરબો નવ દિવસે ગરબો રાખીએ પછી નવમે દિવસે પેલો નૈવેદ્ય કરી ને પછી બારે રાખી એટલા માટે નૈવધ કરીને પછી એને હા હા
કરવા નથી જતા.
હા ના ત આવવા જઈ ને પછી દસેરા ના દિવસે દ તરંદ દિવસેવારને તરેૈઈ હા મુરજોઈન
હા હા બરોબર ચાલે આ વાર તો અહીયાયા શું બધા મ
એ
મંદિરે મૂકે મંદિરે મૂકે ગરબા બધા
બરોબર હા.
તરાવા અલગ હોયને બધા કામો કામ છે, મારા તિયરમાં છેને. મારે પીયરમાં તોજ તો બધા જ લોકો બધા વાસ્તિકસ્ બધા કરાવ જાય એવું નામાં મંદિરે મારા બધા અહિયાંયા હતા મંદિરો ને ત્યાં માતાજી ન ત્યા મૂકી આર્વતમે કોઈ બી
હા બરોબર હા ઠીક છે, આ બરોબર અમાનવ દિવસ તમે સવારના આરતી કરીને સાંજે આરતી કરીએ ને પછી આ સાડા સાત તો સમાજમાં જઈએ એટલે એટલીમ સાંજે છે, વાગે ને ત્યાંથી. જમવાનુંન બનાવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ જમી બતાયા થાય છોકરીઓને વાર લાગે ને
હા તમા અરે એવુજ હોય બધું હોય. ફટાફટ એટલું બધું હોય, ને ખાવાનું જમવાનું ભાવતું જ નથીતા હોતુ. તળમાં તો ફટાફટ હોય બધુ
હા એ તો છે, જ હા એ બધું ધ્યાન રાખવું પડે એમ થાય કે તમાર છોકરીઓ અમારે ઘસાય ને બે મારી છોકરી ને એક માર દેહ ની છોકરી ત્રણ છોકરીને અમે ચાર જણીએ તો અમે એટલે બધાને તૈયાર થવું એક રૂમ માં બધા સંકળાઈ જઈએ એકબીજાને કધું જતું હો આ રીસબ બધાને જોઈએ
હા બરોબર કમકીત ક કરતા હો એ. જે પેલું મને આપ મને ક્રીમ આપેલું કે મને તૈયાર થવું હોય ફટાફટા પાવડર આપ .
હા મોટા ઘરો ને તો વાંધો ના આવે રૂમ ને હા એવું જ થાય ને એજ અમારે એમ થાય કે એક લગાવી લે એટલે હા. સાચી વાત પણ મજા આવે એકદમ અમને હમ સુંદર દેખાય એમ થાય કે નવા નવા એમ થાય કેસ બધા.
એમ.
ખબર જ ના પડે સાચી વાત છે. બહુ મજા આવે એકદમ થાય કે ના હમણાં ગઈથી નવરાત્રી વા. ફેર થી નવરાત્રી ટાઈમ આવી ગયો એવું લાગે છેને.
હ દ હા ટાઈમ ક્યાં જાય ખબર જ નથી પડતી.
ખબર જ નથી પડતું હા એ વાત સાચી હા બરોબર બરોબર. મજા આવે એવી ને અ તો હાથમાં આવશે પછી. પછી આવશે ગણેશ આવશે પછી આવશે નવરાત્રી એટલે ચાલુ શ્રાદ્ધ આવશે. એટલે ઉપરા ઉપરી બધું ચાલુ છે તહેવારો બધા. પછી આવશે દિવાળી હ નવરા ના જ પએ. કે સાફ સફાઈ એમે જ ચાલુ છે આપણો ટાઈમ કે હમછ એ સીધા દિવાળી કર જમ જલ્દી. લગ્ન પંદર દિવસ ની અંદર લગ્ન ચાલુ થઈ જાય. મટલા.
હા શિયાળા દિવસે ટૂંકા એટલે એ પણ ટાઈમ જતો રે ફટફટ
હઉ જતો રહેે હા અમારે પરિવારમાં. ના જાય હા સાચી વાત છે.
હેલો.
અમારે સોચ્યું છે ઉનાળે આવસોય બાજુ ગુજરાતમાં.
હ જાવું કેના છે હા આવું.
હ છોકરીઓ કથી ત્યાં સલ નથી ગયા ને કઈ. ચ તો કે કે ના કે થોડા દીપ માટે પણ આપે જઈશું એમ કરીને તો મને એ લોકો ન છે દ આખો દિવસ કામ ગરમન ગરમન એમ થાય ને અઠવાડી કોક દસ બાર દિવસ જીાય તો મનોરંજન થઈ જાય થોડું
હા બરોબર છે સાચો કીધ હા ઘરમાંથી બાર નીકળીએ તો થઈ જઈએ.
હા ફ્રેશ થઈ જાય આમ પછી આપ માઈન્ડમાં એ જ રૂટીન હોય આપડે સવારના ઉઠવા આ કામ કરો બપોર થાય સુઈ જા. . પડે એટલે એ કામ કરો વળી સુ વળ હવાર એલે એ રૂટંગ આપણે એ ચ ત્રણસો પાંસઠ દિવસ કોઈ નવીનતા નહી એનામ આપડે આમ પછી પંદર દિવસ બાર મહિનામાં ખાલી મહિનો કે પંદર દિવસ આપે રહી આવીઈએ ને તો આપ માઇન્ડ ફેશ થઈ જાય એકદમ
હા હા બરોબર બરોબરધ
હા એ સોચ્યું છે તો આય છે તમારી જોડે બી કોમે.
હો હો આવજો ને કે ના છેને કર. ઘર ખુલ્લા જ છે કઈ
હા એ વાત સાચી છે સરકુલ્ જ ના ના એસવાય એસવાય થોડા દિવ ભાઈ ને ત્યાં રહેસે ને પછી તમારે ત્યાં આવીશે વિચાર કર્યો છે પછી આવું ઉપર વાળાની મરજી કેમ થાય છે.?
હા એ તો જેવો ટાઈમ તો આપડે એવ એ વખતે તો કેવો સમય કેવું પેલું હોય એ પ્રમાણે વાત
હા સાચી વાત હા બરોબર બરોબર એકદમ હા નાગર અત્યારથી એ અંદ ખુશ થાય છે. એ આ વખતે જવાનું એમ કરીને.
હા પિયર જવાનું એટલે મનથી પેલું જય દિવસ ગણ તા રહીએ આપડે એના ઉનાળો આવે જ તો જઈ એમ.
છે હા એક ના જવાનું હો ને તો એ દિવસે એમ થાય કે ના વખતે ક્યાં જવા મનથી નથી મન વાળી લઈએ. જવાનું હો ને ત્યારે એમ થાય બાર મહિના બા જો ના આવે મારે આ જવાનું હોય ખુશ થઈ જઈ એકદમ. એટલા માટે ચલ હલો હા છે એટલા માટે ચલો! ફરી હા બપોર જમવાનુ તૈયાર કરવાનું છે ફરી મળીએ રાખ.
હ ચાલુ હતો તે એનડ